જય શ્રી કૃષ્ણ ન
કેમ છો મજામાં
હા હું પણ મજામાં તમે
હમ બસ આજનો આપડો ટોપિક છે પેરેન્ટિંગ કે બાળકો નો ઉછેર કેવી રીતે કરીએ તેરત્નો અને અને હું એવું માનું છું કે મારે અત્યારે અ એક જ બાળક છે પણ હું એવું માનું છું કે વ્યવસ્થિત પેરેન્ટિંગ કરીએ ને તો જ આપણે બા બાળકોનો ઉછેર કરી શકીએ નહીં તો પછી બાળકો બહુ જ જિદ્દી બની જાય છે અને ઉલ તરવાડે બી ચડી જાય છે
હા તો તમે હા તો તમે હાથ ચઝ કીધું
હા એટલે એકચુલી હું એ કહેવા માગુ છું કે બાળકોને જીદ ન કરવી ન કરવા દેવી જોઈએ આપણે એને પ્યારથી સમજાવવા જોઈએ અને કદાચ જરૂર પડે તો એમને ખીજ ખીજવાય કે થોડું ઘણું ટપલી મારીને બી આપણે સમજાવી શકીએ અને પ્યારથી જો સમજતા હોય તો પ્યારથી સમજાવી જ દેવા જોઈએ એમાં કઈ એમાં કોઈ શંકા નથી બટ જો ન સમજે તો આપડણે થોડું ઘણું ખીજવાું બી જોઈએ એવું નહી કે ચલો પ્યારથી સમજે છે પ્યારથી જ સમજાવીએ એમ
હા તો તમે આચું કીધું ને હવે મતલબ છોકરાઓને મતલબ અગર આપડે જેટલા પ્યાર થી સમજાવો ને એટલા જલ્દી સમજીી જાય છે કેમ કે એક મતલબ એ એમની હ્યુમિનિટી એવી છે કે ભાઈ જેટલા પ્યારથી સમજાવો એટલા જલ્દી સમજી જાય અને આપણે જયારે એમ એમને ખીજાવશો યા દાટશો પછી એમને એવું લાગે કે ભઈ આપણે પડે જ બહુ વધારે.
હા એટલે એવું જ કે હું તો હું તો જો મારા અ મારા છોકરાઓ જીદ કરે કે મને આ વસ્તુ જોઈએ છે તો હું એને તરત નથી આપતી હું એને એ એના માટે એને ટાઈમ આપું છું કે તું આ વસ્તુ મને કરી આપ યા તું કોઈ એક્ઝામમાં આટલા પર્સન્ટેજ લાવ કે એવું હોય તો તો હું એને આપું છું કે હા તો હું આ વસ્તુ તને આપીશ એમ કે જેથી કરીને એ લોકોને બી પ્રેરણા મળે કે આગળ કઈક કરવું છે કે હું આ વસ્તુ કરીશ તો મને આ વસ્તુ મળશે અને એના લીધે એ લોકોને કામ કરવાની અ પ્રેરણા થાય કે હું આ આટલા પર્સન્ટેજ લાવીશ તો મને આ વસ્તુ મળશે તો એ એ વ્ય બરાબર છે કે
હા હા તમે હાચું કીધું કેમ કે એમને બી લાગે કે ભાઈ આ આપણે આ ગિફ્ટ ગિફ્ટ મળશે.
પડશે એમ અને એના લીધે એ લોકોને અ કામ કરવાની પ્રેરણા મળે કે હું આ વસ્તુ કરીશ તો જ મને આ વસ્તુ મળશે એમ. કે મારી આ જીદ છે તો એ ત્યારે જ પૂરી થશે.
હા એ તો તમે કીધું અને એમને ખબર ભી પડી જાય.
એ પણ એ લોકોની જીદ તરત પૂરી કરાય જ નહીં કેમ કે એ લોકોને જીદ તરત પૂરી કરીએ ને તો એ લોકોને એમ થાય કે હું તો જીદ કરીશ તો મને મળી જશે એમ પણ એટલે એ લોકો કઈક કામ કરવા તૈયાર નહીં થાય.
હા એ તમે હાચું કીધું કેમ કે એમને એવું લાગે કે ભાઈ આપડે થોડુંક ના અ ભી રડીયા કે મમ્મી મને પપ્પા મને એવું ક્યું આપણે લઈ આપતા છો તો ચલો બીજી વા ટાઈમે આપણે એજ કરવાના. રડીયા પછી પણ આપણે અગર એમને કઈ કીધું કે ભાઈ તું આ લેસન કરી મૂક કસ્મયા પછી આ પોયમ પા પોએમ લર્ન કરી મૂક કે પછી કઈ પણ એને કઈ પણ ટાસ્ક આપશો ને આપણે એ જર કરી મૂકી અને એને કેવાય કે ભાઈ આ પૂરું થઈ ગયો પછી તને અમે કઈ પણ સરપ્રાાઈઝ આપવા પછી એનું એ ઉત્સુક થાય કે ભાઈ આપણે સરપ્રાઈઝ મળવાનું છે આપણે જલ્દી જલ્દી એને કરી લેવું. અને એવું નહીં કે ભાઈ એ સરપ્રાઈઝ માટે એને ના મતલબ હોબી બી થઈ જાય એને કરવાની કે ભાઈ આપણે કશે કઈ ને કઈ આપડે કરતા જ રહેવું.
હા અને બાળકોને તો મેઈન તો મેઈન તો મોબાઈલ થી તો દૂર જ રાખવા પડે છે નો ડાઉટલી કે આપણે સ્કૂલ નું એનું હોમવર્ક એમાં આવે છે કે બધું ઓકે છે કે ચલો ત્યાં સુધી એ ફોન લેઈ પછી અમ્માં આખા દિવસમાં અડધો કલાક લેય તો બી કંઈ વાંધો નથી પણ જે ચોવીસ કલાક છોકરાઓ ફોન લઈને બેસી રહે છે એ ગલત છે ને એ બાળકોના ઉછેર માટે બહુ જ ખરાબ છે અને એ લોકોની આંખ કેટલીક ખરાબ થાય છે એના લી એ લોકો એ લોકો આખો દિવસ ફોન લઈને બેસે ને પછી કલાક પણ જો ફોન એના હાથમાં નહી આવે ને તો એને એમને બીજું એમને બીજું કોઈ સમજ જ નહી આવે કે ફોન વગર કે હું ફ્રી બેસીને બી મારા માઈન્ડ નો વિકાસ કરી શકું છું એવું એ લોકોને ખબર જ નહી પડે કે આખો દિવસ ફોન માં હોય એ એનું માઇન્ડ ફ્રી થતું જ નથી એનું માઈન્ડ ફ્રી થાય તો એ નવું કંઈક વિચારે ને એ લોકો નવું કઈક વિચારી જ નથી થી શકતા
એજ નથી એટલે તો તમે કેતો છે. કે ભાઈ એને કોઈ ટાસ્ક આપશો તો એ એની મોબાઈલ એ મોબાઈલ થી બી દૂર રહે અને એને માઇન્ડ બી ફ્રેશ રહેતો રહે કે ભાઈ આપણે આ ટાસ્ક કરવાનું છે એવું નહીં કે ભાઈ ડેલી એક જ ટા ટ મતલબ ડેલી એક જ કામ કરન કે ભાઈ લેસન જ કર આજ
હમ હા બધું નવું નવું લાઈક ગાર્ડનમાં ફરવા લઈ જઈએ કે ક્યાંક આપડે ત્યાં ગાર્ડનમાં તો બઉ બધા એક્યુબ સ હોય છે કે જે એલોકોને અ મતલબ મગજ માઇન્ડ એનું શાર્પ કરે કે એ લોકો એમ પણ જો રમત ગમતમાં એમાં એ લોકો રહેશે ને તો એ લોકોનું માઇન્ડ બહુ સરસ ચાલશે અને મેઈનલી તો કે મોબાઈલ ના લીધે એ લોકોનું માઈન્ડ એકદમ જ ત્યાં જ એક જ જગ કે એ ફોકસ કરી શકે છે અને એ જો રમત ગમતમાં છોકરાઓ જશે ને હ બો બધી જગ્યાએ એનું માઇન્ડ ચાલશે અહિયાં થી મારે આ કરવાનું છે અહિયાં થી મારે આ કરવાનું છે એમ.
એજ નહી હવે જો ગાર્ડનમાં બી બો હા હારી હારી વસ્તુ વસ્તુઓ દઇદે એ કઈ ઝીકઝેક વાળું ઉપર ચડવાનું હોય. તો એમાં આપડે કન્ફ્યુઝ થઈ જાય પણ એ છોકરાઓ જો બરોબર ચડી જાય. એમાં ઉપર ચડી બી જાયને
આમ ભી નાના છોકરાઓ જયારે નાના હોય ને ત્યારથી એનુ માઈન્ડ નો જેટલો વિકાસ થાય ને એ
એ જ ને અને આપ આપડે જ
પડે કે શું છે શું નહી ને એને મોબાઈલ કેટલી વાર આપવાનો
હા એ તો તમે સાચુ કયો અને આપડે અગર એ એમને નાનપણ થી મારપીટ કરતા હોય તો પછી એમને એવું લાગે કે ભાઈ આપડે કઈ પણ કરી લો આપડે એ જ કડી બી કરતા છો લેસન કરતો એ આપડે મારવાના જ છે પછી કઈ નહી. હ એ એમને પછી એ આદત પડી જાય માર વાન એમને એવું લાગે કે ભાઈ આપડે કઈ કશું પણ મતલબ કોઈના હાથે ઝઘડો ભી કરી લે જે આપણે
એટલે પણ હું તો હું તો એવું કહું છું કે પહેલેથી જ છોક છોકરાઓ જ્યારથી થોડું ઘણું બી સમજતા થાય લાયક એક વરસ દોઢ વરસ બે વરસ થોડું ઘણું ભી સમજતા થાય ને ત્યારથી જ એ લો મોબાઈલ થી દૂરી બનાવવી પડે એ લોકોના રમત ગમતમાં એ લોકોનું મન રવુ પડે એ બધું કરવું પડે આપણે અને એ પેરન્ટ તરીકે આપણે એ વસ્તુ કરવી જ પડે અને એને ટાઈમ આપવો જ પડે છોકરાઓને જો છોકરાઓને ટાઈમ નહી આપીએ ને તો મોબાઈલમાં રહેશે એના ના લીધે એ લોકો નું માઈન્ડ બઉ જ ડાયવર્ટ થઈ જાય છે.
હા તો તમે હાફ ચોઇસ કીધી. કેમકે છોકરાઓને જેટલા આપણે ટાઈમ આપશો એ છોકરાઓનો મતલબ એમને જો તમે સંસ્કાર બી હારા મળશે અને મોબાઈલ થી બી દૂર રહેશે બધું જ મતલબ એમને જો હારું રહે ને લાઈફ માટે એ બધું જ થશે પણ આપડણે એમને ટાઈમ આપ નથી પછી છોકરો શું સમ આપે જો મોબાઈલ આપડે ક્યાર ના મોબાઈલ રમતા છે પણ મમ્મી પપ્પા આપડા પાયે મોબાઈલ લ નહી લેતા પછી આપડે તો મોબાઈલ તો મળી જતો આપડે થોડુંક રઈડ મતલબ નાટક પણ કર્યું તો ભ આપડે પાસવર્ડ ખોલી આપતા છે નહી તો કોઈ કોઈ છોકરા એટલા બજમાશ થઈ જાય એ એ પોતે જ પાંચ તોડ
અરે હમણાં હમણાં તો પેલા ન્યુઝમાં ને એ બધું કેટલું આવે છે કે મોબાઈલ ના લીધે છોકરાઓને પેલું આખું માઈન્ડ એનું ખરાબ થઈ જાય છે ને એ બધું
એજ નહી કોઈ કોઈ છોકરા તો જોવ તમને એને અગર કઈ મોબાઈલ નહી આપું પછી ઘર માંથી કઈ વસ્તુ ઉચકી લાવે અને મારવા ભી લાગી જાય
હમ હા એ એ બી એ બી બધું થાય છે
એજ નહી તે આટલા મતલબ છોકરા ડેન્જર થવાના પેલા અગર આપણેે એને કંટ્રોલમાં મૂકી તો એ મતલબ એના માટે સારું છે અને ફેમિલીમાં કોઈને નુકસાન નહી થાય
હમ હા એ વાત બરાબર છે આપડે જેટલું છોકરાઓને મેઈનલી અત્યારે અત્ય્યારેનો જે સમય છે ને એમાં મેઈનલી આપણેે બચ્ચાઓને મોબાઈલથી દૂર રાખવા પડશે ઠીક છે એનું હોમવર્ક આવે છે તો આપ આપણે એને કરાવીએ કે આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે એને મોબાઈલ ભી આપીએ કે ચલો તું કરી લે એમ પણ આપડે એના પર વોચ રાખવી પડે કે એનું હોમવર્ક થઈ ગયું છે તો આપણે ફોન લઈ લઈએ
એમ પણ આવજો તમે હા કોઈ કોઈ પેરેન્ટસ શું કરે કે છોકરાઓને એટલા મતલબ ડિપ્રેસ કરે કે ભ તને આ કરવું છે કરવું છે એમાં બી છોકરોને મતલબ ડરી જાય અને પછી એનું કોન્સન્ટેશન બી નહી થ પ છે સડીમાં મતલબ આપડે એના પર એટલું દ લખવાનું અને એને મતલબ એટલી છૂડ બી નહી દેવાની છે કે એનો સંસ્કાર ભી બગડી જાય નહી તો એને બી હારાની મળે એવું
હા બરાબર છે અચ્છા સરસ હવે તમારી જોડે વાત કરવાનું સારું લાગ્યું બહુ જ ફાઇન વાતચીત થઈ આપણી ચર્ચાઓ બી બહુ સરસ થઈ તમારા સાથે મને બી કઈ જાન નામડું પેરેન્ટિંગ વિશે
મને ભી બોઉ જાણવા મળ્યું
હા બાય જય શ્રી કૃષ્ણ
ભાઈ જય શ્રી કૃષ્ણ